હા તમને અવાજ આવે છે મારો.
હા મને આવે છે તમને મારો અવાજ. બરાબર સંભળાય છે?
હા આવે છે. શું કેવું કેવું ચાલે.
હા એકદમ મજામાં તમારું કેવું ચાલે છે.
બસ આ જોઓ ની આ હવે છોકરાઓની સ્કૂલ ચાલ થવાની તો એ ભાગદોડમાં હતા આજે તો ને હવે કાલથી હવે જલ્દી ઊઠવું પડશે થોડું.
હા એજ ને આ તમે તમારા છોકરાઓની વાત કરી તો મને યાદ આવ્યું કે આપણા શાળાના અનુભવો કેવા હતા ને. આપણે બધા જયારે શાળામાં ભણતા હતા ત્યારે આપણે બી જાણે સ્કૂલ નો પહેલો દિવસ હોય તો નવું. દફતર, નવા ચોપડા અને પૂઠા ચલાવેલા ચોપડા અને એ બધામાં આપણને કેટલી સરસ રીતે અ ગમતું હતું. નવી બોટલ લાવતા, નવું લંચ બોક્સ લાવતા અને મમ્મી પપ્પા તો યુનિફોર્મ બી આપણા માટે. તે નવા લાવતા હતા અને આપણને પેલો દિવસ હોય સ્કૂલનો તો તો આપણને સ્કૂલે મૂકવા આવતા હતા લેવા આવતા. તા. એ બધી કઈ મજા જ અલગ હતી ની તમને નથી લાગતું કે તમારા કોઈ બાળપણના એવા અનુભવો હશે. અ સ્કૂલના અનુભવો શાળાના અનુભવો જે તમને કઈ યાદ રહી ગયા હોય એવા કઈ.
હા એ ઘણા છે અમે અમે બધા ફ્રેન્ડ્સ ભેગા થઈને ભેગા થઈને ટિફિન મેને અમને બધાને રિસેસનો ટાઈમ બહુ ગમતો નાના હતો ત્યારે કે ચાલ આ જલ્દી પહોંતેને રિસેસ મળડે તો થોડુંક ભેગા થઈને ખાવા મળે કેમકે આપણા વખતે બી કેવું હતું અત્યારે બી એવું જ છે કે ડિવિઝન બધા અલગ-અલગ હતા એ, બી, સી પણ આપણા ફ્રેન્ડ્સ બીજા ડિવિઝનમાં હોય તો રિસેસમાં જ મળવાનું થાય તો એ રીતે ઘણી બધી ના યાદો છે નાના કે ભેગા થઈને એ બાને મળાતું. પછી ગેમ્સ રમતા જે પીટીનો પીરિયડ બી અમને બહુ ગમતો કે ક્રિકેટ રમતા કે જે પીટી સર બધું ગેમ્સ રમાડતા ત્યારે બી બહુ મજા આવતી નાના હતા ત્યારે.
હ મને બી યાદ છે કે મારી શાળા છે ને તે બપોરની હતી સવારની ની હતી. અગાર વાગે જવાનું હતું તો ઘરેથી જમીને જતા હતા પણ. પણ છે ને તે શાળાની રિસેસ પડતી ને તો બાર છે ને તે બધા અ કાકા લારી લઈને આવતા અને એ લોકો પાસે છે ને આમળા. પછી આંમલીની કેન્ડી પછી બોર પછી અ મ આપડે ખટામણા. અને પછી કમરક એ બધું બહુ મળતું, સિંગ ખારી સિંગ એ બધું એ બધું ખાવા માટે તો છે ને તે મમ્મી જ કરીને છે ને પોતાની પાસે રાખતા અને જયારે પણ કરીને છે ને પોતાની પાસે રાખતા અને જ્યારે પણ આવી રીતે સામટા પૈસા થઈ જતા ત્યારે પછી એ કાકા પાસે જઈ અને કઈ પણ નાની મિત્રો સાથે ઉજાણી કરતા એ બધા અનુભવો તો કઈ અલગ જ. છે બીજું કે તે સમયના માસ્ટરો બી બધા છે ને બહુ છે છે બીજું કે તે સમય ન માસ્ટરો બી બધા છે ને બહુ સરસ હતા અને ટીચરો પણ બધા સરસ હતા આપણને મારતા કરતા બધું કરતા પણ છે ને તે આપણને શીખવતા બી બહુ સારી રીતે અને ખુબ પ્રેમ થી શીખવતા અને છે ને તે આપણા વાલીઓને છે ને આપડો બચાવ કરતા, કોઈ દિવસ એમ કહેતા નહી હતા કે તમારા છોકરાઓ ખરાબ છે તમારા છોકરાઓને નથી આવડતું ઉલટા ન એમ કહેતા તા કે કઈ નહી નાદાન છે, નાનું છે શીખી જશે. છે કરી લેશે, અમે બેઠેલા છીએ. એવી રીતે એટલે એ બધી કઈ મજા છે ને એ બધી અલગ જ હતી અને મને યાદ છે કે મારી એક ટીચર હતી એ ટીચર એટલી બધી હતા તો ઘણી વાર તે સમયે મને એવું લાગતું કે આ ટીચર અમને શું ભણાવશે, એમ કરીને આ ટીચરોને તો છોકરાઓ ગાઠતા જ નથી એમ. પણ એ ટીચર અમે બધા મસ્તી કરતા ને તો બી એ ટીચર એક શબ દ બોલતી નહી અને અમને એટલું જ સારી રીતે અંગ્રેજી ભણાવતી જેની વાત નથી આજે મને અંગ્રેજી આવડે છે ને તો એ ટીચર ના લીધે જ આવડે છે એટલે હું એ ટીચરને તો બહું જ યાદ કરું છુ ટીચર. દ મારા મગજ નામાં એકદમ વસી ગયા છે. એ ટીચર જેવા તો કોઈ છે જ નહી. એટલે તમને બી આવા કોઈ અનુભવ હશે ને.
હા અમારે પણ એવું જ હતું અમારા મેથ્સના ટીચર બહુ મસ્ત હતા અમને બધું એકદમ શાંતિથી સમજાવતા તો મેથ્સનું કેવું કે અમને પાકો એકદમ પા પાક્કો થઈ ગયેલો હતો એમાં અમને ઘણું. કંઈ બી ડાઉટ્સ હોય તો તરત તમે પૂછતા ને તો ખીજવાતા નહીં કે આ સેમ વસ્તુ તને શીખવાડ તો કરો કેમ પાછો પૂછાય એવું બી નહીં કહેતા તમે જેટલી વાર સેમ વસ્તુ પૂછો પણ ક્યારેય ના નં પાડતા ને એકદમ વ્યવસ્થિત કરાવતા એવી રીતે ઘણું મારું મેથ્સ. નું સારું રહ્યું પછી ધીરે ધીરે મોટા થયા ત્યારે બી મને મેથ્સ એ એમના લીધે જ ગમવા લાગ્યું કે ચાલો કે કંઈ ડાઉટ હશે તો એ ટીચરને પૂછ્યાવીશ તો એ સમજાઈ દેશે એવી રીતે ઘણા બીજા સબ્જેક્ટ પણ હતા. જેમાં ફાવતું નહી પણ ટીચરો સારા હતા. આપણા વખતે અત્યારનું તો કેવું છે કે અત્યારના અત્યારનું તો કેવું છે કે અત્યારના ટીચરો સારા હોય છે પણ કેવું બીજું બધું એક્સપેન્સ બધું એક્ટિવિટીમાં વધી જાય છે કેમ કે રૂલ્સ ચેન્જ થયા કરે ને થોડું બદલાયા. પડે પણ આપડા વખતે સારું હતું એમ બાળપણમાં કે ચાલો ટીચર લોકો સમજાવી દેતા હતા અને ટાઈમ બી કાઢતા તા.
હા એકદમ બિલકુલ સાચી વાત છે, તમારી કે અત્યારે તો એવું થઈ ગયું છે કે બધું ઘરે થી જ કરો પ્રોજેક્ટ ઘરેથી આપી દે, હોમવર્ક ઘરેથી આપી દે, મા બાપે જ ભણાવવાનું, મા બાપે જ કરીને મોકલાવાનું, એક્ટિવિટી પર જ બહુ ભાર આપે છે. આ એક્ટિવિટી છે સી બી એસ ઇ ની આ એક્ટિવિટી આવી છે, આ ગુજરાત બોર્ડની એક્ટિવિટી આવી છે, આ જાણે ખેલ મહાકુંભની વસ્તુ છે, એ બધું તમારે કરવાનું જ છે. અને આટલા ટૂંક સમયમાં જ કરીને આપવાનું છે. અ તમને રાતના મેસેજ આવે અને સવારે આ વસ્તુ જોઈએ છે, એવું આવે તો પછી મા બાપ બી ક્યાંથી બધું ભેગું કરે. મારા ટાઈમમાં તો મને યાદ છે કે મારી શાળામાં કોઈ પણ પણ દિવસ મારા શિક્ષકો એ કોઈ પણ દિવસ કઈ પણ વસ્તુ ઘરે આપી નથી, હા ઘર કામ આપે કે આટલું બધું દાખલા છે, આટલા અંગ્રેજી ના સવાલ છે જવાબ છે, બધા તારે વાચીને આવાના લખીને વાંચીને આવવાના અને પછી હું તમારી પરીક્ષા લઈશ. વસ્તુ ખરું પણ કઈ પણ વસ્તુ ઘરેથી લાવવાની કે તમને ડ્રોઈંગ ની કઈ વસ્તુ ઘરેથી લાવવાની કોઈ ક્રાફ્ટ ની વસ્તુ ઘરેથી લાવવાની આટલી વસ્તુ મા બાપ ને કેજો મને પહોચતી કરી દેજો એ બધું ની હતું. એકદમ સારી રીતે સરસ રીતે ભણાવતા હતા મોટે ભાગની બધી વસ્તુ સ્કૂલમાંથી જ અમને આપવામાં આવતી હતી. એવું બી નહ હતું કે ચોપડા સ્કૂલમાંથી જ ફરજિયાત લેવાના છે, અમે ગમે ત્યાંથી ચોપડા લે મને યાદ છે કે અમારી એટલી બધી પરિસ્થિતિ નહી હતી, તો મારી મમ્મી તો કાયમ જ મને છે ને સેકન્ડ હેન્ડ ચોપડામાં ભણાયું છે, તો એ બીજા પાસેથી લીધેલા ચોપડામાં જ હું ભણી છું. તો પણ એક પણ શિક્ષકે એ કોઈ મને એમ નથી પૂછ્યું કે તરા ચપડા આવા કેમ છે, અ લખેલું કેમ છે એમ કરીને પણ અત્યારે તો છે ને એ બધા ખર્ચા જ આપણને બહુ મારી નાખે છે. બીજું યુનિફોર્મ પણ મેં બીજાના જ પહેર્યા છે. એટલે એ રીતનું છે એટલે યુનિફોર્મમાં બી એવું કઈ હતું નહી કે તમારે જાણે આ નવો જ લાવવાનો અને આ રીતનો જ યુનિફોર્મ રાખવાનો અને મને યાદ છે, કે અમે લોકો તો છે ને પી ટી પીરિયડ હતો, તે પી ટી પીરિયડમાં સફેદ પેન્ટ અને સફેદ મોજા અને કેનવાસ ના શૂઝ તે પહેરવા પડતા હવે તે નહી હોય, તો જાણે અમને બહુ ખીજવાતા માસ્ટર લોકો પણ અ એ બી અમારા મા-બાપ ઓ એ પૂરતું પાડેલું હતું પણ હવે, તો એ કેનવાસૂસની તો વાત જ ગઈ અને હવે તો એવું છે ને કે સ્કૂલમાં પી ટી બી નથી થતું. હાલમાં કોઈ એરસાઝ કરતું નથી કઈ જાતની ની પ્રવૃતિ એવી થતી નથી ગેમ્સ પીરયડ માં હા ખાલી જરાક ગેમ્સ રમાડીને છોકરાઓને મોકલી આપે છે, કારણ કે છોકરાઓથી તડકો સહન નથી થતો તાપ સહન નથી થતું. છોકરાઓ પડી જાય છે એવું બધું વસ્તુ થાય છે, જેના લીધે માસ્તરો ગભરાય અને કશું નથી એટલે આજકાલ ના છોકરાઓ છે, ને એકદમ બેઠાડા થઈ ગયા છે, એટલે તમને શું લાગે છે, આ વિષય પર તમારા સ્કૂલમાં બી આવું કઈ બધું રમત ગમત ને, બૌ અ ઈમ્પોર્ટન્સ ઇમ્પોર્ટન્સ આપતા હતા બહુ મહત્વ આપતા હતા.
હા અમારા વખતે બી બહ કરાવતા બધી ગેમ્સ રાખતા અને આપણા વખતે તો કેવું, આવું બધું જે અત્યારનો ડિજીિટલ જમાના જેવું નથી આપણા વખતે તો પેલું ખો ખો રમાડતા, કબડ્ડી રમાડતા, પછી વોલીબોલ તો બધાને બહુ ઇન્ટરેસ્ટ હતો કે, હાથ પણ સ્ટ્રોંગ થાય ને થોડું પછી ઘણા લોકો બાસ્કેટબોલ બી રમતા કે, એમાં બી થોડી ફિટનેસ જાળ રહે ને સ્ટેમિના વધે, એ રીતે ઘણી બધી અમે ગેમ્સ રમતા ત્યારે પણ ને પી ટીમાં તમે કીધું તેમ, અમારા વખતે બી કેનવાસને સારું હતું, પણ અમારા વખતે મા મારા વખતે થોડું પેલું રેડ હાઉસ ગ્રીન હાઉસ એ રીતે ચાર સેક્શન બધા પાડી દેધા કે એ રીતે ટીમ બને, બનતી ને એ રીતે પછી સ્પોર્ટ્સ ડે હોય કે એવું બધુંમાં મજા આવતી રમવાની, કોમ્પિટિશનમાં ભાગ લેવાની, એટલે એ રીતે ઘણું સારું હતું.
હા ખુબ સરસ હા મને બી યાદ છે, કે મારા વખતે બી, બધા એવા બધા વાયુ પૃથ્વી અગ્નિ અને જલ, એવી રીતે ચાર હાઉસ હતા અને એટલી બધી કોમ્પિટિશન થતી, કે જાણે કે કયો હાઉસ જીતશે અને હાઉઝ માટે તો અમે લોકો કઈ બી કરવા તૈયાર થઈ જતા, એવું થઈ ગયેલું હતું. તો એટલું ફાઈન આમ કેવી છે ને એ બાળપણની, આપણી સ્કૂલની બધા અનુભવો શાળા જીવન ના અનુભવો કેટલા સરસ છે, આજે યાદ કરીએ તો આપણને એકદમ ગર્વ અનુભવ થાય છે, કે આપણે કઈ શાળા માંથી ભણી ગણીને નીકળ્યા છે, એકદમ સાચ સરસ વાત છે, ચાલો તમારી સાથે વાત કરીને ખુબ ગમ્યું મને, ચલો હવે કોઈ બીજા વિષય પર આપણે વાત ચર્ચા કરશું ઠીક છે, આવજો.
સારું આવજો. માળીએ.
મળીએે પાછા.
હા.